લો હા કેમ છો? બસ મજામાં. તમે કેમ છો?
બસ હું પણ મજામાં જ છું. બસ તમે તો બસ હું બેઠી છું. તમે ગામડે ગયા તા ને આવી ગયા ત્યાંથી?
હા બસ આ કાલે જ આયવી. ગામ ગઈ હતી. બસ બહુ મજા આયવી.
હા હા સાચે ગામડામાં તો બહુ ગમે ને. તો તમને વધારે શું ગમે તમારા ગામડામાં?
મને તો સૌથી વધારે સવાર સવારનો ટાઈમ ગમે છે. સવારે સવારે સવારે ઠંડી હવા ચાલે છે, પક્ષીઓનો કલરવ અને ખેતરમાં હરિયાડી જોવી. એજ દિવસને શુદ્ધ બનાવી દે છે. કેમ કે અમે ગયા ને તો સવારે ત્યાં મસ્ત ટેરેસ પર સૂતા રાતના. તો રાતના સુતા સુતા ચંદામામા અને તારા જોઈને કેટલી મસ્ત ઊંઘ આવે અને સવારે ઉઠો તો પક્ષીઓનો અવાજને કલરવથી આપણે ઊંઘ મતલબ ઉઠીએ આપડે તો કેટલું મસ્ત લાગે સવારે. ત્યાં ખુબ જ બહુ આનંદ આવે છે. ત્યાંના વાતાવરણ એકદમ શાંત છે. આપણે શહેરમાં તો કેવું ભાગમદોડ વાડી લાઈફને બધું મજા નહી આ આવે તો અહિયાં તો ત્યાં તો સવારે ઉ ઊઠીએ ને તો એટલું માઈન્ડ ફ્રેશ હોય ને કેટલું મજા આવે શું કેવું તમને? તમને ગમે છે ગામડાનું જવાનું?
અરે બહુ હા બહુ જ ગમે છે. અને મને મને ત્યાંનું વાતાવરણ બહુ જ ગમે છે. તમે જેમ મને કીધું ને આ બધું તો એ સાંભળીને જ મારું મન એટલું ખુશ થઈ ગયું ને. અને અહીયાં આપડે શહેરમાં તો કેવું ને મતલબ કે સવારે ઉ ઠીએ ને ત્યારથી પેલા વાહનોના હોર્ન એ બધા અવાજથી જ આપણે મતલબ કઈ ને આમ સવાર આપડી ચાલુ થઈ જાય. અને જે અગાસી ઉપર તમે સુઈ અ સ સૂવોને જે મતલબ અ ચાંદની રાતમાં સૂઓ તારાઓની મજા માણો એવું આ પડે અહીંયા શહેરોમાં ક્યાં આપડે અગાસી પર સૂવા જવાના. તો ગામડાનું જીવન બઉં સારું છે.
હમ્મ. હા ગામમાં લોકોની જીવનશૈલી પણ છે ને થોડી શાંત હોય છે. ઘણા લોકો વેલા ઉઠે છે અને સમયસ સર એમનું કામ શરૂ કરી દે છે. એટલે એ લોકો મતલબ એ લોકો સવારે વેહેલા ઉઠે ને એનું કામ ચાલુ કરી દે છે. એ લોકોને બીજું મતલબ અહિયાં આપડે શહેરમાં કેવો લેટ ઉઠે અને લેટ કામ ચાલુ કરે ત્યાં એવું નથી. એ લોકો સવારે વેલા ઉઠે અને પદ પોતાનું કામ પતાવી દે છે.
હા એ વાત તમે સાચી કીધી. કે ગામડામાં લોકોની સવાર છે ને ચાર પાંચ વાગ્યાની થઈ જાય. પછીએ લોકોનું એમને દૈનિક બધા કાર્યો કરીને ખેતરે નીકળી જાય, પરિવાર સાથે સમય વિતા એમનું બધું એક શેડ્યુલ જેવું ફિક્સ હોય સમયસર બધું થઈ જાય તો એમના એમને પોતાના માટે પણ ઘણો ટાઈમ મળે. જ્યારે આપડા શહેરોમાં તો કેવું કે, આપણે મોડા ઊઠીએ, અને બધું લેટ-લેટ કામ થાય, પરિવાર સાથે પણ સમય ના વિતાવી શકીએ. તો મતલબ આ તફાવત છે, ગામડા અને શહેર વચ્ ચે
હા, ગામમાં ગામડામાં છે ને, સાંજે લોકો ઘરની બહાર બેસીને વાતો કરે, બાળકો રમે અને વડીલો સમય પસાર કરે છે, એટલે એ લોકો બધા ભેગા મલબ આપડે એ શહેરમાં તો લોકો ના એકબીજા ને વીસ વાત કરવાનો પણ ટાઈમ ના હોય, લોકોને એકબીજા સાથે વાત કરવાનો, અને ગામડા માં તો છે ને, લોકો એકબીજાને ઘરે જાય, વાતો કરે. કેટલું મસ્ત મજા આવે, લોકો ને બધું
બિલકુલ, અરે અહીંયા તો વાત કરવાની વાત તો છોડી દો, પણ આ ઘણી જગ્યાએ તો કેવું હોય છે કે, આપરા બાજુમાં કોણ રહેતું હોય છે ને, આપણો પાડોશી એ પણ લોકોને ના ખબર હોય કેમકે, લોકો છે ને, એટલો બધો વ્યવહાર છે ને, આમ રાખવા જ નહીં માગતા હોય. કે બાજુમાં કોણ રહેતું છે, આજ આપડી આસપાસ કોણ રેતું છે. એમને કાંઈ પડી નહીં હોય, એ બસ એમના કામથી કામ રાખે છે, અને બસ એમના ફોનમાં એમના કામમાં વ્યસ્ત હોય છે.
હા, સાચી વાત છે, ગામડા આજકાલ જૂઓ ને, આપણા બાળકો કેવા હોય છે. એ લોકોને ફોન, બીજા ફોન ના અલાવા કઈ દેખાતું જ ન હોય છે, ફોનમાં ગેમ રમે. ફોનમાં જ આખોદાન સોશિયલ મીડિયા ચલાવે છે ને, એ કરે છે, પણ ઘાતર ગામડામાં આવું ઉલટું જ છે, ગામડામાં છોકરા લોકો ફોન શું હોય છે? એ લોકોને ખબર પણ નઈ હોતું? એ લોકો આજે પણ કબડ્ડી, ખોખો, પકડાપકડી એવી બધી ગેમો રમે છે, એટલે જેનાથી તેમનું શરીર તંદુરસ્ત રહી છે, અને ખૂબ ફ્રેશ રહી છે, જેમ કે આપણે શહેરના આપડા છોકરા કેવા હોય છે, નબળા હોય છે? કઈ રમતા નહી, બહાર જઈને એ લોકો બસ ફોનમાં જ રમ્યા કરે છે. આ વખતે તો અમારા છોકરા પણ વેકેશનમાં ત્યાં ગામમાં ને, તો બધી નવી નવી એક્ટિવિટી કઈ ર કબડ્ડી ને, ક્રિકેટ ને, ખોખો ને, એ બધું રમતા તો એ લોકો ને, તો મજા પડી ગઈ.
આ વાત તમે સાચી કીધી. અને તમે છે ને, ગામડાના જે છોકરાઓ છે, અને શહેરના છોકરાઓ છો ને, એમનામાં બી બહુ તફાવત જોવા મળે. જો ગામડાના છોકરાઓને, જો એમનું તો કેવું ભોજન બી સાદું અને શુદ્ધ એકદમ હોય, બિલકુલ, કોઈ પણ મિલાવટ વગરનું એકદમ શુધ શુદ્ધ મળે કે, તમે જોવા જાવ તો એમ દૂધ એકદમ તરત આમ ગાય-ભેંસનું દોઈને તરત તાજું દૂધ મળે. એમના ખેતરોની શાકભાજી એકદમ બધું કેય ને, ઓર્ગેનિક બધું મળે. અને એ લોકો આટલી બધી રમતો, અને બધું રમતા હોય, ખેલકૂદ કરતા હોય, એટલે એ લોકો બહુ આમ ઇમ્યુનિટી પણ વધારે રોગપ્રતિકારક શક્તિ અને એમ શરીરમાં બી બહુ સારા એમ કસાયેલા હોય છે, જ્યારે આપણા શહેરી છોકરાઓ કેવું બીઝા પીઝા, બર્ગર આ બધું ખાઈ ખાઈને અત્યના નાના-નાના છોકરાઓને પણ કેટલી કેટલી બીમારી ઓ થઈ રહી છે ને, અને એમને કબડ્ડી શું છે? ખોખો શું છે? પછી ઓલી સંતા કુકડી શું છે? સાકડી શું છે? એ નદી-પર્વત શું છે? એ બધી રમતો તો તેમને ખબર જ નથી, અમુક એવી
કો ખબર જ નથીને, પણ એમ આવી તો જોવ ને, કેમ કે ગામડાનું ખાનપ કેટલું શુદ્ધ અને ફ્રેશ હોય છે. જયારે આપણે અહીયાં શહેરમાં કઈ પણ વસ્તુ ફ્રેશ નથી મળતી, દૂધ જોઈએ તો દૂધમાં પણ પાવડર મિક્સ હોય છે. ને ખાવાનું પણ હોય તો, એમાં પણ બધું ઘી પણ મિલાવટ વાળું આવે છે, બધું એમ. ફ્રેશ નહીં હોતું જેમ કે ગામડામાં તો આપડે પોતા ઘરના ગાય ભેંસ હોય તો એ લોકોનું ફ્રેશ દૂધ મળે આપણને પીવા માટે ઘી પણ કેટલું શુદ્ધ હોય છે ત્યાં ત્યાં ખાવાનું એકદમ બધું ફ્રેશ ને એકદમ હેલ્ધી હોય છે એટલે ત્યાં ત્યાંના લોકો પણ એટલા હેલ્ધી ને એવા હોય છે. જેમ કે આપણે શહેર માં એ વસ્તુ આપણને નથી મળતી. હું તો હમણાં આવી ને ત્યારે બે કીલા બે કીલા ઘી લઈને આવી સાથે કેમ કે ફ્રેશ ઘી હોય ને ત્યાં ગામડાનું અહિયાં થોડી એવું ઘીને બધું મળે આપણને.
બિલકુલ અહીંયા આપણને કોઈ આમ સારું નહીં મળે બધું મિલાવટવાળું જોય છે. તો અરે તમે મને પહેલાં કીધું હોત તો હું મારું પણ મંગાવી દે ત.
હા મને પણ એ યાદ ના રહ્યું કઈ નઈ બીજી વાર જવા તો ચો ક્સ તમારી માટે લઈ આવવામાં મેં.
હા બિલકુલ અને મને તો ગામડે જઈને તમને શું કહું એટલા બધા વર્ષો થઈ ગયા છે ને તો મને તો અ કહેવાય ને કે ગામડું બહુ જ યાદ આવે છે, ખબર નહીં ક્યારે હું ગામડે જઈશ.
હા એજ તો ગામડા ની લાઈફ એટલે ખુબ સારી લાઈફ કહેવાય કેમ કે ત્યાં લગ જ આપણને શાંતિ મળે છે બધા આપણે જુઓ આપણેે સાલમાં એક વખત જઈએ ગામડે એટલે બધા લોકો મળે આપણને આપણે આપણના હાલચાલ પૂછે છે બધાના ઘરે જઈએ આપડે એ લોકો પણ કેટલા ખુશ થાય છે આપડે એલેને એમના ઘરે જાય તો કેટલા ખુશ થાય છે કે આપડે એમને મળીએ તો પણ જેમ કે આપડે અહિયાં એવું નથી અહિયાં તો એક બીજાના મોડા પણ જોવા લોકો નથી માંગતા વાત કરવાનો ટાઈમ ના હોય ત્યાંના લોકો આપને જોઈને કેટલા ખુશ થાય છે આપણી જોડે વાતો કરે છે, એ લોકો બો ખુશ થાય છે.
હા એ જ ને ગામડાના લોકો છે ને બહુ આવકારો આપણને એ લોકો છે ને બહુ પ્રેમાળ હોય છે આપણને એ લોકો અજાણ્યા વ્યક્તિને પણ બોલાવીને બેસાડશે ચા પાણી કરાવશે જ્યારે શહેરોમાં છે ને આ બધું મતલબ ઓછું જોવા મળે. હા એટલું છે કે શહેરોમાં સુખ સુવિધાઓ તમને બધી મળી રહેશે જે ગામડાઓમાં તમને સુખ સુવિધાઓ ઓછી મળશે. પણ શાંત અને સારું જીવન તમને ત્યાં મળે છે ભલે ત્યાં ટેકનોલોજીનો થોડો અભાવ છે કે સારી સારી જગ્યાઓ નથી સારા સારા હોસ્પિટલો નથી પણ તમને શાંતિ ભર પૂર માત્રામાં મળશે ત્યાં.
હા એ જ ને ત્યાં શું ગામ ગામમાં શું છે આટલું બધું લાાઈટો એક તો લાાઈટો નો કઈ હોય નહી કેમ કે લાઈટ બહુ જાય ત્યાં લાઈટ ન પણ આટલી સુવિધા નથી બરાબર. ને એમનું ત્યાં નુકસાન પણ છે જરા કેમ કે ત્યાં આજકાલના આજના ટાઈમમાં બી લો લોકો ગામડાના લોકો છેડ પાણી પીવા પાણી ન પીવા પીવાનું પાણી છે ને બહાર થી લાવતા હોય માટલા ભરીને એટલે ત્યાં આટલું મતલબ હજુ પણ ડેવલપ નહી થયું એટલે સરકારે ત્યાં પણ ધ્યાન આપ પવું જોઇએ ગામડા ન એરિયામાં પણ. કે એ લોકોને પાણી ની સુવિધા મળે એ બધું ધ્યાન રાખવું જો આજે પણ લો કો માટલા ભર ભરીને પાણી લાવે છે એટલે એટલી સુવિધા નથી ત્યાં.
હા. પણ અમુક જગ્યાએ મતલબ ઘણા ગામડાઓ પણ છે ને અત્યારે ઘણા ડેવલોપ થયા છે મતલબ પહેલાંની સરખામણીએ ધીરે ધીરે એના ઉપર પણ કામગીરી થઈ રહી છે. પણ કહેવાય ને આપણે આપણી મજબૂરીઓ બસ આપણે છે ને આપણા આપણા પરિવારને પાલન પોષણ કરવા માટે કે ઘણા લોકો નોકરી ધંધાના અર્થાથે કામ ધંધો કરવા માટે પણ એમનું ગામડાનું જીવન છોડીને શહેરમાં મતલબ આવી ગયા હોય છે. પણ એક સમય એવો આવે છે ને કે, આપણે રિટાયર થઈ જઈએ, એ આપણે આપણી કામો કરીને ફ્રી થઈ જઈએ, આપણી જે પાછલી જિંદગી હોય ને, તો મને એવું લાગે કે ગામડામાં જ વિતાવવી જોઈએ.
હા, સાચું કીધું, ત્યાં એકદમ શાંત જિંદગી છે, બધું કામકાજ છોડીને. રિટાયર્ડ થાય ને, તો ગામડામાં જ રહેવાનું શાંતિ ન જિંદગી જીવન ત્યાં વિતાવાનું.
હા, બિલકુલ અને ખેત તો કેવું નામ બસ ખેતરો બધાને અને બધા સાથે મળીને, ખેતરોમાં જાય.
તો જોઓ ને, અમે ગયા ને, તોધું શાકભાજી પણ એકદમ ફ્રેશ આવતું ખેતરે થી. એકદમ ફ્રેશ શાકભાજી ટામેટા, ધનિયા અને બધું એકદમ બધું રીંગણ-બટાકાને, કાંદા બધું ફ્રેશ ત્યાંથી મળતું. તો એટલું સારું લાગે ને, ટેસ્ટમાં પણ એકદમ બહુ મજા આવે.
હા, હા, હા, એ સ્વાદમાં પણ બહુ સરસ લાગે, જ્યારે આપણે અહીંયા તો કેવા હમણાં તો શાકભાજીમાં બી કંઈ સ્વાદ નથી આવતા. કેમ કે, બધું એ લોકોએ કેમિકલથી બધું એ કર્યું હોય ને, તે તમે ખેતરોમાં તાજું-તાજું એકદમ કઈને શુદ્ધ તોડીને બનાવો, એટલે બહુ સરસ લાગે.
એજ તો ત્યાંની ત્યાંની છે ને, બડલી લોકો પણ એ કેટલી બધી મહેનતી હોય છે જાય. આખો દિવસ કામ કરે છે, ત્યાં આપણાથી એટલું કામ ના થાય, એ લોકો લોકો ત્યાં બહુ કામ કરે છે, ઘરનું કામ કરે, પછી ખેતરનું કામ કરે છે બહુ.
હા, અને એ લોકો બિલકુલ અને એ લોકો થાકતા પણ નથી, અને તમને ખબર એ લોકોને એક પણ જાતના રોગો પણ ના હોય, કેમ કે એ લોકોનું ખાનપાન જ એટલું સરસ હોય છે ને. કે બહુ મતલબ એમનું તંદુરસ્તી વાળું જીવન હોય છે.
હા, એજ તો. ગામડામાં ગમે મેં તો હમણા વેઇ કરતી છુ, ક્યારે પાછો બીજો હશે તો.
હા, હા બસ, ચાલો ને મને પણ જોડે જોડે જજો કે, હું પણ થોડા ગામડાંની છે. મને પણ બહુ ઈચ્છા થઈ છે, બહુ ટાઈમ થી ગઈ નથી. નથી ને, એટલે હું પણ વિચારતી જ હતી કે, જાઉં જાઉં પણ હવે તમે સાથે મળીને.
જશું આપડે.
ચોક્કસ, ચોક્કસ, ચાલો ત્યારે મળીએ આવજો.
હ, આવજો.